હેલોલો તમને મારી અવાજ આવે છે
અચ્છા મારી અવાજ આવે છે તમને
હા આવે છે કેમ છો તમે
બસ બીજામાં તમે કેમ છો
મજામાં આપણેે છે ને આજે શાળા વિશે વાત કરીએ છેીએ આપ શાળા કેવી હતી તે જયારે મેં શાળામાં ભણવા જતી હતી ને મને બોવ જ ગમતી હતી અને આ શાળા એટલે આપડે જીવન આમ સુધારે એટલે આપણું જીવન સુધારે શાળા શાળા એક મંદિર કહેવાય છે, ત્યાં આપને જ્ઞાન આપે આપણે સવારે ઉઠીને નાહી ધોઈને આપણેે નાસ્તો બીજો કરીને આપણે સ્કૂલ જઈએ છીએ આપણે સ્કૂલમાં કેટલું મસ્ત જ્ઞાન મળે છે. તા વિષે વિષેના પાઠ ભણાવતા હોય છે, વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓને ભણાવે છે, સર લોકો અને બોવ મસ્ત જ્ઞાન આપતા હોય છે, વિશે વિશેના અ આપડે હરે એક વિષયના આપણે અલગ અલગ સ્તર રહેતા હોય છીએ અ જેમ કે ગુજરાતીના વિષનો ગુજરાતી વિશેના માહિતી આપણે આપતા હોય છે, તે ગુજરાતી સર હોય છે. ગુજરાતીમાં વાત કરે અને અલગ અલગ રીતે આપણે અ ભણાવતા હોય છીએ અને સ્કૂલ જવાનું એટલે બોવ સારું લાગતું હતું સ્કૂલના ટાઈમે આપણે મિત્રો મિત્રો હતા આપણા સ્કૂલ જતા હતા ત્યારે અને બોવ મસ્ત જયા આપણે ભણતા હતા જો તો આપણે સ્કૂલમાં આપણે જયારે રિસેસ પડે ત યારે આપડે મિત્રો સાથે ખોખો લંગડી છે, પછી આપણેે અ એક આપડે કબડ્ડી રમતા હતા અને બોવ સારી રીતે આપણું ભણવાનું હતું અને તમે તમે શું કેવા માંગશો?
જે તમે કીધું તે બરાબર છે, સારા વિષય એટલે તો આપણેે શાળામાં એક થી બાર સીડીને અભ્યાસ કરવામાં આવે છે, શાળામાં બાળકો માટે એક સરસ પ્રાર્થનાખંડ છે, શારામાં પંદર થી વ ધુ વિશાળ રસ અને શુંદતી વર્ધુ ખંડ છે. અને તેમાં સારામાં બનાવવા માટે સર ટીચર લોકો પણ સારા હોય છે. શારાના પાંથૅના સુંદર બગીચો હોય છે, જેમાં વિવિધ રંગીબિરંગી ફૂલો ખી એલા હોય છે. સારામાં આપણાને અભ્યાસ સાથે સાથે વિશીષત અને સંકારી પણ આપે છે, સારા મા જે સદચારક લોકો છે, તે બાળકોને આપને સમજાવવામાં આવે છે, કે તમે કેવી રીતના રેવાનું છે, કેવી રીતના સન્માન આપવાનું મા-બાપ લોકોને કેવી રીતના પુસ્તકો વાંચવાનો એ શિક્ષક તરીકે માતા-પિતા તરીકે આપણાને ભણવામાં ભણાવામાં આવે છે, સારા મા અને સારામાં રાખે છે અને એમને પણ તરીકે જળ છે એટલે શારામાં શિક્ષકો લોકો બાળક કો ને સમજવામાં આવે છે, કે સ્કૂલમાં સ્વચ્છતા અને સારી રીતના કેવી રીતના એકબીજા હાથના મિત્રો હાથમાં કેવી રીતના રહેેવાનુ કેવી રીતના શીખવામા આવે છે. મને મારી સારા જેવું અને મારા મિત્ર સાથે ભનવું ખૂબ જ ગમે છે. જેયારે મે શાળામાં ભનતી હતી ત્યારે મિત્રો લોકો સાથે એ આપડે સ્કૂલ જતા હતા. આવતા હતા એ લોકો હાથના વાતચીક કરતા કરતા આપણે ભણતા હતા ને સારામાં પરીક્ષા પણ લે છે, પરીક્ષા લેવાના સમયમાં આપણે ઘરે આપડાની એ છે, કે આપણે વેચી લાવજું આપણે ટેસ્ટ લેવાના છે. તારામાં એટલે આપણાને ભણવામાં આવે છે, કે તેના ભણવે કે સતી કે અગાડી વધે એમ કરી દર વર્ષે મારા સારા ન પરિણામ ખુબ જ ઉત્તમ અને સો ટકા જેવું આવે છે એટલે શાળામાં સથીત લોકો એવું બનાવ બાળકો પરીક્ષા ટાઈમ પણ સ ટકાથી વધારે તેવી આશા માને છે લોકો કે બાળકો હોશિયાર બને તે માટે તે એ લોકો ખુબ જ મહેનત કરે છે તારાનું મકાન ખૂબ જ વિશાળ અને સુંદર અને હરસાાળય છે તારામાં ધોરણ એક થી બાર સુધીમાં અલગ અલગ હોય છે એક થી માં ક્લાસરૂમ હોય છે જ્યાંથી બાાલ મંદિર હોય છે તે પાંચ વાગ્યા સુધી હોય છે એના પછી એટલી બાાલ ી સારામાં બનાવવામાં આવે છે તમે શું કવો
સાચી વાત છે કે આપડે જારે બાળ જયારે આપણે નાના હતા ત્યારે ભણવા જતા હતા ત્યારે બહુ જ મજા આવતી હતી ને આપણે. એ એકડો પાડવા બી ક નથીથી શીખ્યા આપણે સ્કૂલ માંથી શીખ્યા શાળામાંથી અને આપણે શિક્ષકો બહુ સારું શીખડાય્યું આપણે તો આપણે જ્ઞાન મળ્યું હરેક કવિતા આપણે બોલી શકીએ છીએ નિબંધ લખી શકીએ છીએ અને સારું એમ ભણી ભી શકે છે આપડા અક્ષરો ભી સુધારે આપડા સ્કૂલ માંથી શીખ્યા છીએ આપડણે ઇંગ્લિશ ઈંગ્લિશ લખતા ઇંગ્લિશ બોલતા આપણે સ્કૂલ માંથી શીખ્યા બઉ સારું છે કે સ્કૂલ છે તે તે સારું છે અને હાલના જમાનામાં જોવુંું કેટલાક ફોન ફોન યુઝ કરતા હોય છે વધારે સ્ૂલમાં વધ એું ધ્યાન આપે લખવા ભણવામાં અને આપડા સમય તો એટલું બી નહ હતું કે ફોન યુઝ કરવાનું આ બધું હવે તો બહ નીકળી ગયું છે અને આપણા વખતે શાળામાં કેટલું સરસ હતું કે આપણે સ્કૂલ જતા હતા તો એ ટાઈમે આપણે ટાઈમ ટુ ટાઈમ જઈને મસ્તથી તૈયાર થઈને જતા હતા હતા પ્રાર્થના માં બેઠતા હતા પ્રાર્થના ગાઈએ તો બોલીએ અને આપણે જો શનિવારે જઈ જઈએ તો આપણે સવારે વહેલા મસ્તથી ના ધોઈને સરસ જઈએ આપડે અને કેટલા મસ્ત યોગા કરાવે સર લોકો અને મસ્તથી આપણેે કોઈ સુખડી બનાવતા હોય છે શનિવાર ના દિવસે બઉુ મસ્તથી આપડણે નાસ્તો કરાવી હતા કોઈ શનિવારના ટેસ્ટ બી હોય છે જેમકે એકમ કસોટી આવે છે આપડે અઠવાડિયામાં જેટલું ભણેલું હોય તે એકમ કસોટીમાં આપડે લખવાનું રહે છે અને બહ સારી રીતે આપડે ભણતા હતા સર લોકો અને મિત્રો સાથે આપડે બધું આમ બધું એકબીજાનું અ જ્ઞાન આપતા હતા એકબીજા આપણેે અ જેમ કે ઘડિયા બોલવા શીખવા હોય તો આપણે એકબીજાની મદદ કરીને બોલતા હતા અને બહ સારી રીતે આપણે અ વાંચી વાંચવાનું શીખ્યું ભણવાનું અને લખવાનું બોલવાનું બહ મસ્ત આપણે શાળા માંથી શીખવા મળ્યું અને આપડ આ સર લોકો ભી આપણા શાળામાં બહ સારી રીતે આપણે ભણાવી રહવું અને જોુવો તો અલગ અલગ ધોરણમાં આપણેે ભણવાઈ ગયા અ અલગ અલગ જેમ કે અ આપણા બધા મિત્રો હતા જેમ કે એ એ અને બી માં હવે અલગ અલગ થઈ જાય છે અડધા અડધા થઈ જાય છે જે આપડા બધા દોસ્ત લોકો હોય ને જો વધારે આમ બાળકો હોય તો આપણે એ બીમાર જવામાં આવે છે અલગ અલગ રહીએ છીએ એના વર્ગોમાં તો આપડે વધારે મળી બી નથી શકતા આપણે મિત્ર લોકો સાથે વધારે ટાઈમ વાત નથી કરી શકતા અને બહ સારું હોય તું એ જે આપડે ભણત રહેતું હોય બારધ ભણવામાં આવે ત્યાર સુધી આપડ ફન્ડ લોકો સાથે રેવામાં આવે છે પછી તો આમ એકબીજા જોતા બી નથી કે એકબીજા વાત પણ નથી કરી શકતા વધારે હવે ભણવાનું છૂટી જાય એટલે અ બધા ફ્રેન્ડ લોકો નો સાથ બી છૂટી જાય જતો હોય છે અને આપડ એકબીજા ી નથી શકતા બી આપણે યાદ આવીય તો આપણે સ્કૂલ જોઈને યાદ આવે છે કે આપણે હા ભણતા હતા એ ટાઈમે આપણા મિત્રો સાથે આપણે આ વાતો કરતા હતા ઝઘડા કરતા હતા અને આપણે થોડી થોડી વાતમાં લડાઈ ને બી થઈ જતા હતા એ બધી વાતો યાદ આવી જાય છે જયારે સ્કૂલ જોઈએ ત્યારે તમે શું કહેશો?
તમે જે કીધું તે બરાબર છે એક થી બાર સુધીના જે ભણતર હતું તે બહુ જ સારું અને ખુબ જ સારું હોય છે પછી બાર પછી બધા અલગ થઈ જાય તમને સાચું જ કી બાર પછી બધા મિત્રો લોકો કોઈ કોલેજ વિ્યા કરે છે, કોઈ ઘરે રે છે. કોઈ એના પછી અલગ જે કોર્ષ કરવાનો હોય તે કરે છે, પણ એથી જે બા ભણેલું તે ભણતર ક્યારે પણ નહી ભુલાતું કેમકે જયારે પણ આપણે સ્કૂલ જોય શાળા લોકો જોએ તો કે આપને વિચાર આયો કે મેં આ સારામાં ભણેલી, આ શારામાં મેં આ એન્જોય કરેલું, આ શારામાં મારી, આ ક્લાસમાં મેં બેતી, આ બેન્ચ પણ બેતી આ બેન્ચ પર મારી બહેન બેહતી અને મારા રોલ નંબર આ હતો. મને ટીચરે મને જ મે લેસન ની કરી આવતી તો ટીચર લોકો મને સૂજવાતા મને કેતા કે તું લેશન નહીં કરી આવતા આમને-તેમ લોકો જે આપડાને ચીડવતા હતા કે જો તને આજે ટીચરે ખીજવાયા. તે બધી યાદો અને તે મિત્રોના હાથને આપણે જે ભયના અને ક્લાસમાં જે સર ટીચર લોકો જો ટીચર લોકો જે આપણા ને ભણાવતા હતા ત્યારે આપણે જે મિત્રો હાથ ના મસ્તી કર તા હતા તે આપણને સ ટચર જોઈને પકડીને આપણને ક્લાસ માંથી બહાર કાઢીને પની આપતા કે તમે લોકો ધ્યાન નથી આપતા એવી તે આપણી જે સારા ની યાદગારી આપણેને ખૂબ જ એટલે ખૂબ જ સારી હતી અને શાળામા આપડે ને ભણવાનું બી અને સર્તિસર લોકો આપ એક માં ભણતા પેલા પહેલા તે ભણાવીને અગારી બીજામાં બીજામાંથી ત્રીજામાં ત્રીજામાંથી ચોથ માં સટા માંથી એમ કરીને બાર કરીતા પહેલા બારમાં ધોરણ પોચી કઈરા ને આપડે. ઘણી બનીને આપણે જે ફર્સ્ટ ટાઈમ આપણે જે શાળામાં ગઈતા નવા-નવા મિત્રો બનાવ્યા અને પછી હવે બાર પછી આપડે ભણતર પૂરું થય પછી મિત્રો પણ અલગ થઈ ગયા તમે શુ કેવુ
બઉ સાચી વાત છે કે આપડે અ-અ ભણી આપણું ભણતર પૂરું થઈ જાય તો આપણા મિત્રો બી બધા અલગ થઈ જાય છે. અને આપણે એકબીજા બોલાય પી નથી શકતા એ લોકો એ લોકો ના લાઈફ એ લોકો લાઈફ બનાવતા હોય મે આપડે આપણી લાઈફ બનાવતા હોય છે અને. બહુ સારું રીતે એમ ભણતર હોય છે. તમને મારી સાથે વાત કરવાનું કેવું લાગ્યું?
હા ખુબ જ સારું લાગ્યું હા ખુબજ સારું લાગ્યું.
સારું.